હ
હા એમાં જે અલગ- અલગ રીતે ઉત્પાદન થતું હોય છે, તમે પેલા આમાં કેતો.
હા કા બોલો બોલો બોલો.
હું. હા
સ
મારે થોડીક શરદી અને ઉધરો જેવું થઈ ગયું છે, ઠંડુ પાણી પીવું. અને હા મને બઉ ઉધરસ થઈ ગયો છે એટલે કો મને તાવ જેવું આવીઈ ગયું છે.
હા.
અને હું માંંધો પડી ગયો છું, માંંધો પડ્યો એટલે કેવો પડ્યો ખબર છે.
હ હા.
હલો હ. હા એટલે તમને હું વાંચચું કર, એટલે એમાં ઠંડુ પાણી પીધું. ઠંડી છાસ પીધી, પવાલી ભરેલી આવેને પવાલી.
હા.
એ પવાલી ભરીને છાસ પીલી તમે શું વાત કરો.
હા.
પાજે આપડે શોષણ કરવાનું આવે છે ને, એ મારું શોષણ થઈ ગયું છે, મારે એવી આનંદ થઈ ગઈ છે કે તમને વાતચું કરું, પછી આપણેે જે એક સોળ તારીખ પ્લાન બણ્યો છે જશવંતભાઈ છે. ન ભાઈ બચ્ચુભાઈ, એમને સોળ તારી સનતા જવાનું કેતા હતા. એ પણ મેં કોઈ રિપ્લાય આપ્યો નહીં.
હા.
કે જવું કેના જવું એવું. સોળ તારીખે એટલે તમારે કોઈ આપવાનું હોયતો પછી મને તમે થોડીવાર રેન્જ જણાવજો. તેથી મને ખબર પડે કે તાવલ પહીને આવવાનું છે કે નથી આવવાનું. મેં પણ એમને કોઈ રિપ્લાય આપ એ નથી કે મારે જવું છે કે નહી જવું. એ ખાલી એમનું સીન કર્યું. પણ મારે તો પૈસા નું બધું સેટલમેન્ટ કરવું પડે. તમે પણ મારી જોડે બહુ બધા રૂપિયા બે -ત્રણ કરોડ માંગો છો. એ તને આપવા, એટલે કે અલગ અલગ રીતે છે. મારે બધું સેટલમેન્ટ કરીને બધું કરવું એટલે તમારે જે
કરી કે જેમ કે હું હમણાં સઈ છે. બરાબર બંને જમીન ત્રણ જણા. ગયાતા, કે જેથી કરીને અમે ત્યાંથી જઈને ત જઈને. બસ તમે કહો તો ચાલો. તો પણ અમે એમ ના આવી શકે જેમ કે અ જને છોમી ના. એ શાય ત્યાં એવ ફરવા લાગે છે, ત્યાં સુતાજી ની અંદર આવેલા. જેમ કે ત્યાં, કોઈથી આપણે ઘરેથીલા બીજા પે કરીને જઈએ તો પરડી. જ એથી પાસે ચાર ને પિસ્તાળસ વકા ટ્રેન આવે છે. નાયા પછી જો આપણે અંદર બેસીએ, ત્યારે એક ભગત કે કોઠી ભગતની કોઠી જાતા ટ્રેનીડે છે. એ ટ્રેનમાં બેસી જવાનું. એ ટ્રેનમાં બેસીને પછી જવાનું છે રાનીવાડા, રાનીવાડા ધીયાજ. એને કેલા ટેશન આવતો હોય છે જેમ કે કોઠા આવતું હોય છે પછી ગોમશણ આવતું હોય છે, પછી ચેનાલ આવતું હોય છે, પછી વઠા આવતું હોય છે, એમ અલગ અલગ. ટેશન આવતું હોય છે, ધોનેરા આવતું હોય છે, ધોનેરાની અંદર બસ એની આગળ આવે છે રાણીવાડા, રાણીવાડાથી આપડે ઉતરીને. ત્યાં, ઉતરી જવાની ઉતરીને ત્યાં એક પચાસ પચાસ રૂપિયા ના ભાડા પર પણ એ ગાડી ઉપર હોય છે, ત્યાં ડાયરેક્ટ ત્રીસ કિલોમીટર આસપાસ છે, ત્યાંથી જ તાજી જઈ છે પછી ત્યાંથી જઈને ત્યાં ફરવાનું ને રહેેવાનું ને ત્યાં પ ઉપર ચડાયને શેડીઓ આવે છે કો લીપ આવે છે. વી અલગ અલગ એવી સિસ્ટમ ગોઠવેલી છે, જેમ કે ઉપર એવી મંદિર આવેલું છે જેમ કે જેની અંદર. આપણેે સીતા માતાના દર્શન કરીએ પછી જે મંદિરની બાર જે આવેલું છે ધૂળિયો ઢગો, ઢગાની અંદર આપડે અસલ ઉપર ચડીએ તો અસલ સારા, બેકગ્રાઉન્ડ ના ફોટા આવે. આગળ પાછળના પાહાડો છે, ઈ પહાડો પછી ના બેકગ્રાઉન્ડ ના ફોટા આવે ફોટા પારીને આપણે બેગ્રાઉન્ડમાં મૂકીએ, જેમ કે બીજા લોકો દેખે અ
એમાં એટલે જે તમે બેટગરની વાત કરી એ પણ એમ આકડા તો એટલા બોઉ મિલિટ એટલા બધા છઈએ કે બે મિનિટ ફરતા ફરતા વાત ચાલુ કરી લઈએ છે એટલા બા એક સેકન્ડ પણ બધાં નઈ થતી, હ એટલે જે ઢોડિયા વાત કરી ત્યા એવું બધું ઉપર ચડીએ એટલે એવું સારું વાતાવરણ જોવા મળતું હોય છે ને જે અલગ અલગ પાછળ બેગ્રાઉન્ડ નો જે ખાડો હોય છે એ ખાડો પણ જોવા મળતો હોય છે ને. ફોટા પણ સારા આવતા હોય છે. જે અલગ રીતે આપણે જે પોસ્ટો કરીએ છીએ એ ધોળિયા ટકાથી આપ. આખો રેત નો ઢગો બનેલો હોય છે.
હા.
ને આપડે એનામાંજથી જળવું જોઈએ. માથે ચડીએ એટલે આખો આપ નજારો પણ એવ સારો એ જોવા મળતો હોય છે, આપડે છે બંદરો આવેલા હોય છે, એક આપડે પરત પયા હતા એમને બંદર પણ વળગી ગયો હતો, પછી એમને બોકડા પાડ્યા કે બચાવ બચાવ બચાવ, વદ્ર હા, એ પાંદરા છે એમ. એમ ઈ પણ એ ખૂબ આવેલા હોય છે એક વખત અમારા પાછળ પણ થઈ ગયા હતા. કણ વાંદરા. એમને અમે પ્રસાદી પણ આપી દીધી હતી એટલે પછી ખાઈ ને ખુશ રહ્યા હતા. પછી અલગ અલગ બધું વેચવા વાળું હોય છે. જે અલગ અલગ જે એમના ધંધા કરતા હોય છે ત્યાં.
હા.
તા આપણેે ત્યાં સારી ચઢતા હોઈએ છીએ ચરણો પણ જોવા મ ચરણો આપે જોવા ને, તો એટલું મસ્ત દેખાતું હોય જ છે ને ચારનું, એટલું મસ્ત દેખ હોયન કે તમને વાતચું કરું, ઓમ
હા.
ઓમે અને પછી ત્યાં લીપું આવેલું હોય છે પણ આપે લીપથી અમે એક વખત ચડ્યા નથી. તે લેપથી અમે ફુડો એ દિવસ નહી ચડ્યા કે જે લાઈટ બંધ થઈ જાય, અને અમે પડી જઈએ, તો એટલે અમને એટલો બધો ડર લાગે એટલે. ચડ્યા નથી, હા પછી તમે હવે એવું સારું કરશો હમણાં
હા જેમ કે મને ક મારી ક્યાં તો ધોગો જ નથી કરીને તમે મને જણાવી જણાવ્યું એટલે એ પ્રમાણે હું તમને કહી શકું. એટલે કે તમે મને લિફ ની વાત કરી. લિફ્ટની અંદર આપડે શાળા એટલા હરામે થઈ ગયા છીએ. પણ એ શાળા એક સો રૂપિયા નથી ભાગી કરતા એક લિપમાં બે હવાાટું કર્યું. એટલા હરામી. અને એટલા કહણ અને એટલા કહણવટા થઈ ગયા છે. એટલા કુંડમ કુંડ ડહડા. નહળા એવા થઈ ગયા છે કે જેથી કરીને. આપડ અંદર ના બેસી શકીએ એટલેમ સાળીમાં વ્યવહારની તો મજા એટલે આવતી હોય છે કે જેમ કે હું તો એટલું વિચારી રહ્યો અમે બસ માં આવતા હોય લટ જતી રે. તો શું વાયરો આવતો ખોટા પાડવાની મજા આવે. આમ તો વિચારતા તો હોય છે એવું ન કોડિયા ફાટ. હ એટલે એવી રીતે વિચારવું પડે. હા, ત્યાંથી કરીને આપણેે કોડ હાટ ભળી શકીએ, એક એવ અંદર શોષણ થાય, શોષણ થયા પછી જેથી કરીને આપડણે સારા ફોટા પાડી, અ સર મોટા પાડાનું પછી પછી પહાડો પહાડોની અંદર એવા પથ્થરો ફીટ કરવામાં આવેલા છે કુદરતીના વધે કે જેથી કરીને આપણેે સારું બ્રેકગ્રાઉન્ડ લઈ શકીએ, અને આપડા ફસર ભગવાનને બક બેકગ્રાઉન્ડ માટે ફોટા ફાડો માટે પેશલ પહાડો બનાવામાં આવ્યા છે. એટલે એવા પહાડો બનાવ્યામ છે કે જેથી કરીને, મોટા મોટા પથરા, પથરા એવાય એટલે અંદર્ એવા એ ટેબો પ્રમાણે સેટ કરીને હથી, કે પહાડ શણી ન્વાશા, શણી ન્વાસાા એટલે જેથી કરીને આપણેે પૂરેપૂરી માહિતી આમાં આપડે લઈ શકીએથી કરીને એક અસંખ્ય સંખ્ય પદ્ધતિ દ્વારા એમ પથરા ગોઠ વ્યાપ છે જેમ કે જેની પાછળ બેગ્રાઉન્ડ સીધું આવે સારું આવે કેમ કે તમે એક નબળા માણસ હમણાં એક સેકન્ડ વધારેની થવા જઈએ આ
કતાા તો કે જે તમે શણવાની પદ્ધતિ કીધી એ શણની પદ્ધતિ છે એ જે પહાડ વિસ્તારમાં આવે કે છે પહાડમાં ટીબો મુ એમાં આપડે ચાલી લય છે.
જાણેલા હોય એલે એ સારું એવ બેકગ્રાઉન્ડ આવતું હોય છે જ્યાં ફોટા પાડીએ પણ આપે એવા એ જગ્યાએ ફોટો પાડીએે કે આપે આપણે બંનેને એક પોસ્ટ કરીલી છે જે આપણે બંને બેઠા હોઈએ છીએ આમ પથરામાં તે નહી ઓકે એક કોક ત ધક્કો મારેને તું આખું આપડું જીવ મે લઈ જાય એટલે આપડું એક કે ફેરે પટી જતા અમે એ રીતે એટલે એવો ફોટો આપડે પાડ્યો પણ એવું આપડે એવો ખોટો રિસ્ક લેવો જોઈએ નહીં જિંદગીમાં હા એટલે આપડે જીવામે લઈ જતો હોય છે જો આપ ધક્કો મારી જાય તો એવું થતું હોય ને પછી ત્યાં અલગ અલગ સુવિધાઓ આવેલી હોય છે જે રેવાની હોય છે. અલગ અલગ સમાજને હા ન વધારું હોય અને પછી અલગ અલગ જે સુવિધાઓ આવેલી હોય છે. જેમ કે સમાજ પ્રમાણે તમારા સમાજ છે. અમારે સમાજ છે એમાં અલગ અલગ સમાજ પ્રમાણે તમને સૂવા તેવ પણ ત્યાં ભોજન પણ મળી જતું હોય છે. અલગ અલગ એ પ્રકારનો પણ એ ભોજનમાં એવું એવું આવેલું હોય છે કે બાટી બાટી આવે ને એને એને મોહળીને પેલા દડા જેવો આવે બહટો એને સાદી પાસેમાં બટો કહીએ છીએ એ બાટો આવેલો હોય છે. તે સારો એવ આપણે મોહળીને ખાઈએ રોટલા ની કેમ પણ એવ બાટો એવો મેરે ને બાટો બનવા માટે જે પાઠાનોો ઉપયોગ કરે પાઠા નો ઉપયોગ કરીએ જાય જેમને શેકવામાં આવે પાઠા પાઠાને શ કૂકવામાં આવે એટલે પછી તેને ગરમ કરીને લોટ જેવું બનાવામાં આવે ગોળ ગોળ દડો બનાવામાં આવે પછી નહી ખાવામાં આવે ખાવામાં આવે તો પ્રોટીનની એક સેકન્ડ ની વાર પણ હવે નથી
હા મારે એ તમને કવું છે જેથી કરીને પૂરી માહિતી અને પૂરી પરફોર્મન્સ એવું પરફોર્મન્સ હોવું જોઈએ જેથી કરીને આપણેે દા વાટો ખાઈ શકીએ વાહટો એવો અંદર ગોઠવવામાં આવતો હોય છે કે એવો પાઠો પાઠોની અંદર એવો પાડવામાં આવતો હોય છે કે જેથી કરીને અરેયા એ કે જ ગતિ ના કરી એટલે એવો પાઠો પાડવામાં આવે છે. એવે અંદર એના વાટા વાટાઓ એમ બનાવવામાં આવતા હોય છે જેથી કરીને અપ આપડે અહીંયા દાલમાં અડધની દાલ છે પાસે. મગનની છે પછી જેમ કે શીરો આપણે કાઠિયાવાડ માં જઝીરો ખાવા જયા જેમ કે એક લુંડા કરી ને લુંડો કહેવાય ને લુંડો લુંડુ એક લુંદમ ખાઈ જાય હા એક લુંદમ ખાઈ જયો હા એક ચમમક ના લીધે આપણે જ્યુસ પહી રહ્યા હતા. મત ના લીધ જૂસ પી રહ્યા હતા પછી જે ચાર ચમચીઓ બગાડે પછી એ કોઈ વેપાર આવે છે ને હાથે લુખવા નો એ મા બા હા તે પછી પાસા આયા પાસા આયા એટલે ઓમ ઉલટી ના ઓમ બધી તો ઉલટી ના કઈક એમાં હા નહડ છે નહડ છે આ પછી કે આપણે તમને બહુ વાત કરી શા. કેમ કે આપણેે ચારપયની શાક ખાધું શાક કાધું એટલે આપડે એક પ્યાડ પાસે એક ડુંગળી ન પાસે એક લહણનો હા એક બટાક બટાટા નો શક ભા ભાજ ખાધો. એવા કાત એટલે હું હા.